હલો
હ હેલો
હેલો શું મારો અવાજ જાય છે.
હ મને તમારી આ અવાજ આવ તે છે હેલો
હા કેમ છે બેન
કેટલાકનુ મજામાં મજામાં
અ તો આજે છે ને હા હા અવાજ આવે તમારું તો આજે આ છે ને આપણે વર્ષાઋતુ આપણેે એક ટોપિક લીધું છે તો આજે આપણે તે જ વિષય ઉપર વાતો કરવાના છે તો ચાલો હું તમને વર્ષાઋતુમાં મારા જે અનુભવો છે એ હું તમને બતાવું કે હું વર્ષા ઋતુમાં શું શું કરું છું અને મને શું શું કરવું તે સમય ગમે છે તો ચાલો હું તમને એના વિશે અ મારા વાક્યો શેર કરું તો વર્ષાઋતુ તો એ બધાને ખૂબ પ્રિય છે એવું ઋતુ છે કારણ કે એ ગરમીના સમય પછી આવે છે એટલે જ્યારે અ ગરમીમાં લોકો અ તાપના કારણે એમ અ ગુસ્સો ચીડચીડો પન એમનો આવી જાય છે ત્યારબદ આ વર્ષાઋતુ તેમના માટે એક અ વરદાન બનીને આવે છે તો વર્ષાઋતુ એ ભારતની સૌથી મહત્વપૂર્ણ ઋતુઓમાંની એક છે ઉનાળાની તીવ્ર ગરમી પછી જયારે અકાશ માં કાળા વાદળો છવાઈ જાય છે અને વરસાદના ટીપા ધરતી પર વરસવા લાગે છે ત્યારે દરેક જીવ માત્રને રાહત મળે છે સામાન્ય રીતે વર્ષાઋતુ એ અ જીવનને માત્ર રાહત મ મળે છે સામાન્ય રીતે વર્ષાઋતુ જૂન મહિનાથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે આ ઋતુ દરમિયાન પ્રકૃતિનું સૌંદર્ય ખુબજ વધી જાય છે વૃક્ષો છોડ અને ખેતરો હરિયાળા બની જાય છે નદીઓ તળાવો અને કૂવાઓ પાણી કૂવાઓમાં પાણી ભરાઈ જાય છે ખેડૂત માટે વર્ષાઋતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વરસાદના પાણીથી ખેતીને પૂરતું પાણી મળે છે. ખેડૂતો ખેત તરમાં વાવણી કરે છે. અને સારા પાકની આશા રાખે છે જો વરસાદ સમયસર અને પૂરતો પડે તો આજનું ઉત્પાદન વધે છે અ દેશની અર્થવ્યવસ્થામાં પણ ખેતીનું મહત્વ હોવાથી વર્ષાઋત તુનું સ્થાન વિશેષ છે વર્ષાઋતુમાં બાળકોને પણ ખૂબ આનંદ આવે છે તેઓ વર્ષા વરસાદમાં ર અ રમે છે. કાગળની હોડીઓ તરાવે છે અને કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે મોર વરસાદના મનથી ખુશ થઈને નૃત ત્ય કરે છે પક્ષીઓ અને પ્રાણીઓ પણ તાજગી અનુભવતા હોય છે. ઠંડો પવન અને વરસાદી વાત વાતાવરણ મનને પ્રસન્ન બનાવી દે છે વર્ષાઋતુના ઘણા ફાયદા છે વરસાદના કારણ ભૂગર્ભ જળનું સ્તર વધે છે પીવાના પાણીની સમસ્યા ઓછી થાય છે વૃક્ષો અને વનસ્પતિઓને વરદાન મળે છે પર્યાવરણ શુદ્ધ અને સ્વચ્છ બને છે ગરમીથી ત્રસ્ત લોકો માટે વરસાદ રાહતરૂપ બને છે તેમ છતાં વર્ષાઋતુના કેટલાક ગેરફાયદાઓ પણ છે વધુ પડતા વરસાદથી પૂર આવી શકે છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી અવર જવર મુશ્કેલી બને છે. ઘણી જગ્યાઓ અહ રો ચારો ફાટવાનો અહ ભય રહે છે. મચ્છરોની સં ખ્યા વધવાથી મલેરિયા ડેન્ગુ જેવા રોગો ફેલાય છે. કાચા મકાનો પણ નુકસાન પહોંચે છે. વર્ષાઋતુ પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. જીવનમાં અસ્તિ ત્વ માટે પાણી અનિવાર્ય છે, અને વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તેથી આપડે વરસદ ના પાણીનું સંરક્ષણ કરવું જોઈએ અને તેનો ઉપયોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વર્ષાઋતુ માત્ર ધર ને હરિયાળી જ નથ તી આપતી. પરંતુ સમગ્ર જીવન સૃષ્ટિને નવી ઉર્જા અને આનંદ પણ આપી છે. વર્ષાઋતુ અ એ ઋતુઓની રાણી કહેવામાં આવે છે. કારણ કે વર્ષાઋત તું જ એવો સમય છે કે જેના દ્વારા ખેડૂતો અ અ વૃક્ષ, પશુ પક્ષી, માણસ બધાને પ્રસન્નતા મળે છે. વર્ષાઋતુ એ પ્રકૃતિની સૌથી મનોહર અને આનંદદાયક ઋત તુ છે. ઉનાળાની કળઝળ ગરમી પછી જયારે આકાશમાં ઘેરા વાદળો છવાય છે ને ત્યારે આ વરસાદના ટીફા ધરતી પર અ જાણે રાણી જેવી વરસે છે. એટલા માટે જ તેને અ ઋતુઓની રાણી કેવામાં આવે છે. અ આ તે વર્ષાઋતુ પ્રકૃતિનું અનમોલ વરદાન છે. અને તે ધરતીને હરિયાળી, ખેડૂતોને સમૃદ્ધ ધી અને જીવ માત્ર ને જીવન આપે છે. વર્ષાઋતુના આગમન સમગ્ર પ્રકૃતિમાં નવી ઊર્જા અને આનંદો સંચાર થાય છે. તેથી વર્ષા ઋતુ દરેકને પ્રિય લાગે છે અને તેને ઋતુઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમે મને બતાવો કે તમે વર્ષા ઋતુ વિશે શું વિ વિચારો છો અને તમે આ સિઝનમાં શું કરો છો અને શું તમને વર્ષાઋતુ ગમે છે?
વર્ષાઋતુ માટે કેટલીક નવી અને સુંદર લાઈનો વરસાદની રીમઝીમ બુંદો ધરતીને હરિયાળ હરિયાળી ન નવો સળગાર પહેરાવે છે. વર્ષા ઋતુ પ્રકૃતિ ન સૌંદર્ય ચાર સાંદ લગાવતી ઋતુ છે. કાળા વાદળો અને ઠંડી પવન વર્ષા ઋતુના આગમની ખુશખબર આપે છે. વરસાદની દરેક બુંદ જીવનમાં નવી તાજગી અને સંદેશ લઈને આવે છે. મોર નું નૃત્ય અને દી કુવારો વર્ષા ઋતુ ની ખાસ ઓળખ છે વર્ષા ઋતુ સુખી ધરતીને ફરીથી જીવિત બનાવે છે. વર્ષાઋતુ કુદરતની સૌથી મનમોહક ભેટ છે. વરસાદની બુંદો ધરતીના ચહેરા પર ખુશીની સ્મિત લાવી દે છે. વર્ષાઋતુ ચારે તરફ હરિયાળવી છવાઈ જાય છે અને વાતાવરણ આનંદમય બની જાય છે. વાદળોની ગર્જના અને વરસાદની રીમઝીમ મનને પ્રસન્ન કરી દે છે. વર્ષા ઋતુ જીવનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. વરસાદ વરસાદનું આગમન પ્રકૃતિનું નવું જીવન આપે છે. વરસાદ વર્ષા ઋતુ ધરતી જાણે લીલી ચાદર ઓળી લે છે. વરસાદની ઠંડી કુવારો ઉનાળાને ગરમી થી રાહત આપે છે. આપે છે વર્ષાઋતુ સૌના હદ્યમાં આનંદ અને તાજગી ભરી દે છે. પ્રકૃતિ સાચું સૌંદર્ય વર્ષા ઋતુમાં જ જોવા મળે છે. વર્ષાઋતુ વર્ષાઋતુ એ કુદરત નો આનંદમય ઉત્સવ છે. વર્ષાની પહેલી બૂદ સાથે જ ધરતી મહેકી ઉઠે છે. વર્ષા ઋતુમાં આકાશ અને આકાશ અને ધરતી નો અનોખો મિલન જોવા મળે છે. રીમઝીમ વરસાદ મનને શાંતિ અને તાજગી આપે છે. વર્ષા ઋતુ પ્રકૃતિક નવજીવનો સંચાર કરે છે. લીલાછંગ ખેતત્રો વર્ષા ઋતુની સુંદરતામાં વધારો કરે છે. વરસાદની ભૂંધો જાણે બનીને ધરતી પર વરસે છે. વર્ષા ઋતુ બાળકો માટે રમવાની અને મોજ કરવાની ઋતુ છે. વાદળ નું છાયામાં પ્રકૃતિ વધુ આકર્ષણ લાગે છે. વર્ષા ઋતુ આનંદ હરિયાણવી અને સમૃદ્ધિ પ્રતક છે, પ્રતીક છે મને વરસાવો તો બવ ગમે છે. મને વર્ષાઋતુ બવ ગમે છે.
હા, તમે જે વર્ષા ઋતુ વિશે આ બાબતો કીધી છે એ એનાથી મને ખુબ જ આનંદ થયો કે તમે તમે પણ વર્ષા ઋતુ વિશે આવી આવી વસ્તુઓ વિચારો છો. અ વર્ષા ઋતુ ભારતની છ ઋતુઓમાં મહત્ત્વપૂર્ણ ઋતુ છે. આ ઋતુ સામાન્ય રીતે અષાઢ મહિનાથી શરૂ થાય છે અને ભા ભાદરવા સુધી ચાલે છે. ઉનાળાની અસહ્ય ગરમી પછી જ્યારે કાળા ડિંબાંગ વાદળો આકાશમાં છવાય છે અને વરસાદના ટીપ પા આવે છે. ત્યારે સમગ્ર વાતાવરણમાં આનંદ અને તાજગી છવાઈ જાય છે વર્ષાઋતુ નું આગમન માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ સમગ્ર જીવન સૃષ્ટ ટી માટે ખુશીના સમાચાર લઈને આવે છે. ઉનાળામાં ધરતી તાપથી તપ્ત થઈ જાય છે નદીઓ, તળાવો અને કૂવાઓ માં પાણી ઘટી જાય છે, વૃક્ષોના પાંદડા સુકાઈ જાય છે અને પશુ પક્ષીઓ પણ પાણી માટે તરસે છે. આવી સ્થિતિમાં વરસાદનો પ્રથમ છાટો જાણે જીવનનું અમૃત બનીને આવે છે. વરસાદ અ વરસાદ પડ તા જ ધરતીમાં આવતી ભીની મીઠીના સુગંધ સૌના મનને મોહી લે છે. આ સુગંધને માણસને મ જાજ કંઈક અલગ હોય છે. વર્ષાઋ તુ માં કુદરતનો રૂપ એકદમ અલગ બદલાઈ જાય છે. અહ જ્યાં નજર કરીએ ત્યાં હરિયાળી હરિયાળી જોવા મળે છે. ખેતરોમાં લીલાછમ બની જાય છે વૃક્ષો નવા પાન દડાઓમાં શોભી ઉઠે છે. પર્વતો અને ટેકરીઓ હરિયાળા વસ્ત્રો પહેરી લે છે. નદીઓ અને તળાવો પાણીથી છલકાઈ ઉઠે છે. વરસાદી દિવસોમાં ઠંડો પવન ફૂંકાતો હોવાથી વાતાવરણ ખૂબ જ મનોહર બની જાય છે. ખેડૂતો માત્ર વર્ષાઋતુનું વિશેષ મહત્વ નથી પરંતુ એ આપડા બધા માટે પણ વર્ષા ઋતુ એ એટલું જ મહત્વપૂર્ણ છે. અહ એટલા માટે જ કહેવાય છે કે વર્ષાઋતુનો અહ આગમન એ બધા વ્યક્તિઓ કરતા હોય છે. તો આજે તમારી સાથે આ વર્ષાઋતુ ઉપર વાત કરીને મને ખૂબ જ આનંદ થયો. અને આપડે ફરીવાર મળીશું એક બીજા ટૉપિક ઉપર ચર્ચા કરવા માટે. અહ ત્યાર સુધી આપનો આ ભાર.
થેન્ક યુ. છે. બોલો.